હલો
કેમ છો?
બહુ મજા તમે કેમ છો?
બસ મજામાં છીએ
હા.
હમ. આજે આપડે ફૂડ રિલેટેડ ટોપિક ઉપર આપડે વાત કરીશું
હા.
હા તો તમને કઈ ટાઈપ નુ ફૂડ ભાવે છે. સ્ટ્રીટ ફૂડ કે પછી ઘરનું જમવાનું ભાવે
અમને તો ફૂડમાં પણ ભાવે છે, અને ઘ ફૂડ કરતા ઘરનુ ખાવાનું પણ એમ સારું હોય છે, તમને કેવું એમ ગુજરાતી કે સાઉથ ઇન્ડિયન ડીશ વધારે ગમે છે.
મને છે, અ ગુજરાતી જમવાનું બો વધારે ભાવે છે, જે આપડું પ્રોપર ગુજરા તી આપણે બનાવતા હોય છે, કઢી, રોટલો મગની દાળનો શીરો, રોટલી, શાક, બાજરીનો રોટલો જુવાર નો રોટલો એવુ બધું મને બો જ ભાવે છે. જે આપણેે ખાસ કરીને શિયાળામાં સ્પેશિયલ બનતું હોય છે, બાજરીનો રોટલો એ તો મને ખુબ જ ભાવે છે, એ તો મારું બોવ પસંદી વાનગી છે. કે જે આપડું ગુજરાતી ખાવાનું છે, કઠિયાવાડી એટલું ટેસ્ટી અને હેલ્થ માટે સારું હોય છે, ને એટલે મને તો બો મજા આવે છે, ખાવાની દરેક સિઝનમાં આપડે ખાઈએ તો બી આપણને નડતું નથી એવું છે, આપણું શાક જમવાનું ગુજરાતી અને એમાંય ખાસ કરીને જે બાજરીનું રો ટલો છે, તો બોવ સરસ છે, મને તો મારું ફેવરટ રહે છે. તમને શું ભાવે છે?
અમારે ત્યાં તો આમ કેવું તો ઘઉની રોટલી અને ચોખાની રોટલી વધારે બને છે, બાકી જુવાર ને એવું તો ટ્રાય નથી કર્યું પણ તમને સૌથી ફેવરેટ વાનગી કઈ છે, તમારી
મારી સૌથી વધારે ફેવરટ વાનગી છે, આપડે અ ઢોકળા જે ગુજરાતીમાં આપણે આપણા ઘરે બને છે, જે ચોખાના આપણેે બનાવીએ છેએ ઢોકડાએ મને બો જ ભાવે છે, મારી કુદરતી વાનગી બો જ ફેવરીટ રેય છે. એ હું બો ખુશી થી ખઉં છું ઢોકળા કેમકે ઢોકળા બનવામાં બી છે ને એને લસણની ચટણી સાથે ખાવાની ખુબ મજા આવે છે. તમને ખબર છે, આપણે ઢોકળા ઘરે બી બનાવી શકીએ છે, આપણે જે બહારથી ખીરું લાઈ એની જગ્યા
હા હા.
આપડે જે આપણી પાસે જે ચોખા હોય છે, કણકી ચોખા ઈ કણકી ચોખા અને આપડે જે મોગર દાળ હોય એને આપણે સારી રીતે એક વાર પાણીમાં ધોઈ નાખી અને બીજી વાર બે પાણીમાં ધોઈ અને પ છી ચોખા અને મોગર દાળ એને બે ને પલાળી લેવાની અને એને થોડી સમય માટે રેવા દેવાની એટલે પલળી જાય ને એટલે થોડા સોફ્ટ થઈ જાય એ દાળ પછી એ દાળને આપણે મિક્સચર માટ પીસવા માટે તૈયાર કરવાની પણ જયારે એને આપણે ધોઈ નાખી દાળને ત્યારે એના જ પ્રમાણ પૂર આપણે એમાં છાશ લેવાની જે આપણા ઘરમાં નોર્મલ છાશ હોય ને ધરમાં એ છાસ લેવાની અને એ જે દાળ ચોખા છે, એને છાસમાં પલાળી દેવાના બરા બર વ્યવસ્થિત રીતે જેથી કરીને એમાં જે ખટાશ હોય એની એને બેસી જાય દાણ એના લીધે જ આપડા ઢોકળા છે, ને સરસ મજાના ફૂલેલા થાય ને ત્યારે પછી ઢોકળા અમુક સા ફૂલતા નથી એવું થાય છે. તે છાશમાં પલાળી દેવાની એનાથી એને મસ્ત મજાનો એનો બોળો આવી જાય છે સરસ મજાનો જે કે ને થથો આવી જાય છે ઢોકળાનો છાસ ના લીધે અને પછી એને મિક્સચરમાં એ દાળ અને ચોખા જે પલાળેલા છે છાસ માં એને મિક્સચર માં પીસી નાખે વાના બે ત્રણ વાર એટલે પીસી લઈએ એટલે પછી સરસ મજાનું એક ીલું એક બેટર તૈયાર થઇ જાય છે એને પછી આપડું પલાળી ને મૂકી દેવાનું ઢોકળાના બેટર મા એ થોડાક ટય પછી જયારે તમે સવારે એને પલાળ દો છાશમાં અને પછી જે મિક્સચર માં પીસીને રાખ્યું હોય એટલે જયારે તમે સાંજે જો તો સરસ મજાને એમાં આથો આવી ગયો હોય છે પછી એને આપડે ચારે આપડા બનાવવાના હોય ત્યારે આપડણે આપડી રીતે ઉપયોગ કરી શકીએ છી એનો જે રીતે તમે અંદર મસાલો નાખો એ નાખી શકો ઘણા ને અંદર મીઠું નાખવું હોય મરી પાવડર નાખવાો હોય તો નાખી શકો છે જોકે અમે તેવું કરીએ છે એક ઝીણું કટક આદુ ન લઈએ એક બે ત્રણ લીલા મરચાં લઈએ અને લસણ ની ત્રણ થી ચાર કડીી લઈ લઈ પછી ખલ અને દસ્તો લઈને એને સરસ મજાનું પીસી નાખે અને પીસાઈ જાય પછી એને આપણે ઢોકળાનું જે આથો આવેલું લું આપડું બેટર હોય એમાં મિક્સ કરી દઈએ સરસ મજાનું અને મીઠું નાખી દઈએ પછી આપડે જયારે જમવા બેસવ હોય ને વીસ મિનિટ પેલા સરસ ગરમા ગરમ ઢોકળા આપણેે ઉતારીએ અમે જયારે ગરમ ગરમ ઢોકળી મમકી અને એમાં જયારે ઢોકળા ની થાળી માં ઢોકળાનું ખીરું પાથરીએ તો એમાં ઉપર અમે મરચું નાખીએ છીએ લાલ મરચું પાથરીએ છીએ થી જેને તીખું ભાવ તીખું ખાઈ શકે અને જે એની ઉપર અમે જે વાઈટ ઢોકળાનું ખીરું બનાવીએ જે આપડે સફેદ ઢોકળા કહેવાય તો એમાં વખત અમે ઉપર મરી પાવડર નાખતા હોશું જે આપડા ઘરમાં જે કાળા મરી હોય ને મારી પાવડર નાખીએ તો એનાથી બી કપડાં ખાવાની ખૂબ મજા આવે અને જેને તીખું બ આવતું હોય એ તીખું બી ના કરી શકે લાલ મરચું નાખીને
હા
તમારા ઘરમાં તમને શું સૌથી વધારે ભાવે છે
મને અમે પણ એમ તમે કીધું તેમ અમે પણ ઢોકળા બનાવીએ છીએ પણ જે આપણે પૂડા રેડીએ છીએ એનો જે લોટ હોય છે તો અમે કેવું કે કણકીને બોળી રાખે છેીએ ત્યારે અમે કોઈ આરામ જલ્દીમાં બનાવીએ તો જે લોટ હોય છે ને એને એની અંદર છાસ નાખીને એને બોરાવી દે છે રાતનું કરીને ફ્રીજમાં મૂકી તો દિવસ ના સવાર થાય એટલે એ થઈ જાય છે અને એમાં તમે કીધું તેમ બધું મરી મસાલો નાખીને એ રીતે બનાવીએ છીએ અને તમને ઢોકળ અ એને શું કેહેવાય એ પણ યાદ નથી આવતું
હમ શું બોલો ને તમે ઢોકળા સાથે શું ખાવાનું પસંદ કરો
ઢોકળા સાથે તો આમ જે ચટણી હોય તે બાકી અમે તો એમ જ બી એને ખાયએ છેી અને તમે ઢોસા ટ્રાય કર્યા છે ઘરે
હા ઘરે છે ને ટ્રાય સા જે અમે ઢોકળાનુંું ઘરે પલાળી ને બનાવી ને ખીરું એવી જ રીતેમે ઢોસાનું ીરું બી ઘરે છે અમે પલાળે છે એ બી આવી જ રીતે બને છે જે કણકી ચોખા અને દાળ છે તમે એને આખી રાત પલાળી રાખો છાશ પછી સવારે એને પીસી નાખો એટલે સરસ મજા ન એમાં આથો આવી જાય અને જે આથો આવી જાય. પછી એને આથામાં તમે જયારે તમારે ઢોસા ખાવા હોય ત્યારે તમે સરસ મજાના મસ્ત પતલા અને ક્રિસ્પી ઢોંસા ઉતારીશ પણ ઢોસા ની સાથે અમે બટાકાનું ને ડુંગળીનું શાક બનાવીએ છીએ અંદર આપે બાર ઢોસા નો મસાલો હોય એમાં અમે બટેકાને ડુંગળી નો મસાલો બનાવીને એનો ઉપયોગ કરીએ છે અને જોડે સાંભાર બનાવીએ છીએ જે આપડણે તુવેરદાળ ન સંભાર સંભાર માં અમે બધા જ આમ તો શાકભાજી નાખે છે જેમ છે ડુંગળી છે ટમેટા છે સરગવો છે. નો સરસ મજાનો અંદર જયારે સંભાર બની જાય અને ઉકળવા લાગે ત્યારે મે એક બાજુમાં લોયા એક દોઢ ચમચી તેલમાં એક ટામેટું એક ડુંગળી અને થોડો લીમડાનો વઘાર કરી અને એમાં થોડી હિંગ નાખીને એમાં ઉપરથી સંભાર મસાલો અને મીઠું મરચું ફરીથી એમાં નાખીને સંભારમાં અમે વઘાર કરીએ. એટલે એનાથી સંભાર નો સ્વાદ બહુ સરસ થઈ જાય તમને જે ઢોસાની સાથે સંભાર ખાવાની ખુબ મજા એકદમ બાર જેવો મસ્ત મસાલેદાર ચટ પટો સાંભાર બને છે.
હમ. તમે કીધું એમ પણ એને ટ્રાય કરીશું કારણ કે મેં તો હજી સુધી ઘરે ઢોસા બનાવીયા થી જે રેડીમેડ બજારમાં મળે છે. એજ ખાધા છે અને મેંદુવાળા પણ બનાવ્યા નથી જે બહારથી જ ખાધા છે. મને તો આમ ઢોસા બહુ ભાવે છે. જે પણ આમ ઘરમાં આજ સુધી બનાવીયા નહી એટલે આવડતા નથી પણ તમે જેમ કીધું એમ અમે ટ્રાય કરીશું.
હા, ચોક્કસ તમે મારી રેસીપી ટ્રાય કરશો તો તમને બહું જ મજા આવશે. જોકે બહાર ના ઢોસા બી સરસ આવે છે મને તો બહાર ના બી ભાવે છે અમે ઘણી વખત બહાર બી ખાવા જે છે જેમ આપણને ઘરનું ખાવાનું ભાવે એ આપણને ઘણી વખત અમુક વખત બહાર નું ચટપટું મસાલેદાર સ્ટ્રીટ ફુંડ ખાવાની બી મજા આવે હું સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધારે મને પાણીપુરી બહુ ગમે છે ખાવી પાણીપુરી જે બહારની હોય છે બહુ સરસ હોય છે ચટાકેદાર ને એકદમ મસાલેદાર તીખું તીખું પાણી હોય. એટલે મને બહારની જે સ્ટ્રીટ ફૂડ હોય છે મને ખાવાની બહુ મજા આવે છે જેમાં પાણીપુરી છે પછી ભેડ છે. અ અને ચાટ હોય છે ઢોસા આવે પાઉભાજી આવે એ સ્ટ્રીટ ફૂડ ખાવાની બહુ મજા આવે છે મને એ બહુ ભાવે છે એમાંથી ખાવાની. હું એ ઘણી વખત તમને ખઉં છું બી ખરી. તમે સ્ટ્રીટ ફૂડ માં શું ભાવી સૌથી વધાર
મે તો મને તો પાનીપુરી એટલી બધી ખાસ નથી પણ એમ મને એ ભેલપુરી છે શેવ પુરી છે એ ખાવં છું પણ એમ પાણીપુરી મને એટલો બધો ઇન્ટરેસ્ટ નથી. પણ મને ફેવરેટ તો મને ઢોસા જ બહુ ભાવે છે. એટલે મેં જયારે પણ બજારમાં જાવ ત્યારે ઢોસા લેતી જ આવતી છું.
હા બરાબર છે હું બજારમાં જઉં ત્યારે પાણીપુરી વધારે ખાવઉં છું જે હવે તો મને બીજું બધું ખાવાની બહુ મજા આવે છે સ્ટ્રીટ ફૂળમાં આપડે જે વડાપાંઉ છે દાબેલી છે. જે બધા હોય છે બાર લારી વાળા એની મને દાબેલી વડાપાંઉ ખાવાની બહું મજા જેમાં મને વડાપાઉ તો બઉ મારું ફેવરટ રહ્યું છે. અને એમાં દાબેલી જે છે કચ્છી દાબેલી એ ખાવાની મન તો બહુ મજા આવે છે. હે મસ્ત મારી ફેવરટ રહી છે કચ્છી દાબેલી. એ તો હું બહુ જ ખઉં છું. અને જે બહાર મળે છે કચ્ચી દાબેલી ખાવાની બહુ મજા આવે. એ બહુ ચટપટી ને મસાલેદાર સ્ટ્રીટ ફૂડમાં જો કે ઘણા બધા ઓપ્શન હવે તો આવી ગયા છે. આપણને સ્ટ્રીટ ફૂડ ખાવાની ઘણી વખત બહુ મજ છે. જેમાં વડાપાઉં છે, દાબેલી છે, પફ છે. સેન્ડવીચ છે, ઘૂઘરા છે. અને એની સાથે બીજી બધી ઘણી બધી આઈટમ હોય છે. જે તમે ખાઈ શકો ચાઇનીઝ છે. ચાઇનીઝમાં પછી મંચુરિયન છે, નુડલ્સ છે. એ બી તમે ખઈ શકો. અને જોડે જોડ તમને ફૂલ વાનગી ખાવી હોય ફૂલ થાળી તો એ બી હવે તો બાર મલી જાય છે. પંજાબી છે, ગુજરાત તી છે એ બી મળી જાય છે. તો એ ખાવાની બી બહુ મજા આવે છે.
હા જયારે પણ આમ આપડે બહાર ગયા હોય અને ખાવાની ઈચ્છા થાય તો મેં તો જયારે ગઈ છું ત્યારે મેં ગુજરાતી થાલી વધારે વાર ખાધી છે. પણ મસ્ત હોય છે એમાં પણ ખાવાનું દાળ, ભાત અને શાક રોટલી હોય છે. અને કોઈ વાર તો તમે કીધું તેમ ચાઇનીઝમાં તો મેં મંચુરિયન જ જેવી વધારે ખાતીશું બા કી બીજું તો એમ એટલું બધું નથી આમ ખાધું. પણ મંચુરિયન મસ્ત હોય છે. અને જયારે કોલેજ જતા ત્યારે અમે એ પીઝા છે, બર્ગર છે કોઈ કોઈ વાર ખાતા.
હા જોકે પિઝા, બર્ગર આજકાલ નાના છોક છોકરાઓને બધાને બહુ ભાવે છે બાળકોને જોકે મારા ભી ફેવરિટ રહયા છે. પીઝા, બર્ગર. મને ભી પીઝા જે આવે છે બધા ચીઝવાળા પીઝા ખાવાની બહુ મજા આવે. જોકે તમારી જોડે આ બધી અલગ અલગ ટાઈપ ના સ્ટ્રીટ ફૂડ અને ઘરના લોકલ ફૂડ વિશે વાત કરવાની બહુ મજા આવી. આપણે આવી રીતે જ વાત કરતા રહીશું અને ફરી વાર જરૂર વાત કરશું.
હા હા ચાલો બાય, આવજો.
બાય આવજો.